તો કેેમ છો?
તમે કેમ છો ઘરના બધા સારા તો શેને હમણાં?
હા ઘરે બધા સારા છે, અને બધા મજામાં છે, તમારે બધા ઘરે બધા કેવા છે, બધા સારા છે, ને હમણાં?
હા અમારી ઘરે પણ એકદમ બધા સારા જ છે અને હમણાં ખુબ જ સારી રીતના બધી વાતચીતવું બધું કર્યા કરે છે પરંતુ હમણાં બધા ઘરના બધા લોકો એક બીજા સાથે એટલું બધું હરી મળીને રહેતા નથી કારણ કે આજે બધા ફોન એવું બધું આવી ગયા છે એતો બધા ફોનમાં જ લાગી રહી છે. અને બહારની દુનિયા એટલું બધું એક્સપ્લોર કરતા નથી જયારે આપડા જે દાદા લોકોને એ લોકો બધા હતા તો ત્યારના જમાનામાં એ લોકો કેટલું બધું ફરવાનું એવું જતા હતા હું મારા દાદા ની વાત કરું તો તે કેટલાક જગ્યા એવું ફરવા ગયા હતા જેમ કે મતલબ એટલા બધા પ્રવાસ કર્યા ને તેમણે કે જેટલી વાર પ્રવાસે જવાનું હોય તો એ લોકો પ્રવાસ જતા જ હતા અને આજના લોકો મતલબમાં ફોનમાં જ લાગી રેય સે અને ફોનમાંથી જ બધું જોયા કરતા હોય છે જેથી કરીને તો એને બહાર ફરવા જવાનું મન પણ ના થાય અને ઘરે જ બસી રહેવાનું મન થતું હોય છે તો બહારની દુનિયા એ લોકો એક્સપ્લોર ઓસુ કરે સે. અને ઘરમાં પણ જો તે લોકો બેસી રહે પોતાના રૂમમાં જ બેસી રહેતા હોય અને આપણા ઘરના લોકો સાથે પણ તે લોકો એટલી બધી વાતચીત કરતા ન હોય અને હળી મળીને ન રહેતા હોય તો આ ટેકનોલોજી આવવાના કારણે બધી વસ્તુ સારી તો થઈ છે પરંતુ તેના કારણે મતલબમાં થોડુંક ખરાબ પણ થયું સે અને જેથી આપડે તે બધું બાબત ઉપર થોડુંક ધ્યાન આપવું જોઈએ, તમારે શું કેવું સે આ બાબત ઉપર?
હા આ બાબત પર તો આપણેે વાત કરી ખુબ જરૂરી કારણ કે તમે જાણો છો કે હવે તો નવી ટેકનોલોજી બધી આવી ગઈ છે દેશમાં કે ફોન આપણે ફોન અવે તો આવી ગયા છે પછી ફોનમાં ઘણી બધી આપણેે ઘણા બધા પ્રકારની સિસ્ટમ હોય છે ઘણી બધા પ્રકારની સુવિધા હોય છે તે પણ અવા આપણે માટે તો સારી પણ છે અને ફોનનો આપણે યુઝ આપણે હજી એટલે કે ફોનનો યુઝ આપણે પોતાના ઉપયોગ માટે કરીએ અને સારી પેલું માટે કરીએ તો સારું કહેવાય કારણ કે ફોનમાં આપણે વધારે ટાઈમ વેસ્ટ કરીએ તો આપણા માટે ખરાબ જ છે એટલે કે ફોનનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને ફોનને ફોનને આપણે ઓછામાં ઓછો ટાઈમ આપવો જોઈએ કારણ કે તમે જાણો છો કે હમણા ફોન પર ઘણા બધા લોકો નાના છોકરાઓ છે નાના છોકરાઓથી માંડીને મોટા મોટામ કે મોટા યુવાનો અને મોટા જે હમણાં જે દાદા દાદી હોય છે તે પણ હવે તો ફોન પર ખૂબ બધારે વાતચીત કરે છે. ફોનમાં ઘણી બધા પ્રકારના રીલ્સ આવે છે. પછી યુટ્યુબ એવા ઘણા બધા પ્રકારના માધ્યમો છે જોવાલાયક એ બધા જોયા જ કરે છે અને મોસ્ટફલી વધારે ફોનમાં ધ્યાન આપે છે એટલે કે એવું નથી કે આપણે ફોન નહી જોવું જોઈએ પરંતુ ફોનને આપે વધારે વધારે એના માટે ઉપયોગ કરવો આપણને આપણા માટે ઉપયોગ થઈ શકે એમ એમાં બધા ફોન એટલે આપણે એમાં બધું એટલો બધો ટાઈમ વેસ્ટ નહી કરવો જોઈએ એમ એટલે કે આપણે જેટલું વધારે ફોનનો ઉપયોગ આપણા કે પછી આપણા કોઈ પ્રવૃત્તિ કોઈ કાર્ય માટે કરીએ તે સારું કહેવાય પરંતુ આપણે વધારે ફોનને યુઝ કરશું તો પછી આપણે ફોન આપણે આરસી બની જશું અને ફોનમાં જ આપણે વધારે ટાઈમ વી અને પછી આપણે ઘણા બધાં લોકો સાથે વાતચીત કરવાની કંટ્રોલ આવે છે અને ફોન લાગી રેવાનો ઘણા બધા પ્રકાર એવું થાય છે એમ એટલે કે ફોન એમ તો હમણાં આધુનિક ને સારી વસ્તુ કહેવાય છે કારણ કે ફોનમાં આપ તમે જાણો છો કે ઘણા બધા પ્રકારની આપડે પ્રવૃત્તિ પછી ઘણી બધી સુવિધા આપે જ છે. કારણ કે ફોનમાં તમે જાણો છો કે આપણને આપણે અ વાતચીત કરી શકીએ છીએ ફોન દ્વારા આપણે અહીંથી અને અને અહીંથી બેસીને તમારા ઘર સુધી આપણે યોગ્ય રીતે સારી રીતે આપણે વાતચીત કરી શકીએ છીએ અને બીજું આપણે વિડીયો કોલ પર પણ વાત કરી શકીએ છીએ ફેસ ટુ ફેસ એવું પણ થાય એવું પણ હવે સુવિધા આવી ગઈ છે. ચેટિંગ કરી શકીએ છીએ પછી યોગ્ય રીતે આપણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ છીએ એ તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટ એટલી સારી વસ્તુ છે કારણ કે આપણે પહેલાં તમે જાણો છો કે પહેલાં આપણે ઓનલાઈન પેમેન્ટ નહીં હતી ત્યારે આપણે રોકડનો વધારે વ્યવહાર કરતા હતા અને સૌ પ્રથમ તમે જાણો છો કે આધુનિક એટલે કે પ્રાચીન યુગમાં તમે જાણો છો સાટા પ્રથા ચાલતી હતી એટલે વસ્તુના બદલામાં વસ્તુ એમ એટલે વસ્તુના બદલામાં આપડણે કોઈ વસ્તુ ખરીદવું પડે ત્યારે એ બધી ચુકવણી થતી હતી અને પછી હવે ચલણી નોટો આવી ગઈ સિક્કાઓ આવી ગયા આવું બધું પ્રકારના એટલે કે આ બધું જે પ્રાચીન યુગમાં બધું સ્થિતિ બદલાઈ ગઈ છે ને હવે તો મોસ્ટોફલી તમે જાણો છો કે પહેલા તો રોકડમાં વ્યવસ્થા હતો અને રોકડ આપણે ક્સે આપવા જવાનું હતું તો આપણે ત્યાં જવું પડતું હતું મુસાફરી કરવા પડતું હતું એવું બધું કરવા પડતું હતું પરંતુ હવે તો આપણે ફોન માંથી જવા ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ એટલે કે આપણા ખાતામાંથી એટલે આપણા બેંક અકાઉન્ટમાંથી બીજાના બેંક અકાઉન્ટમાં પૈસા ડાયરેક જ આપણે નાખી શકીએ છીએ અથવા આપણી બેંકથી આપણે બીજાની બેંક ના જે ખાટું નંબર હોય તેમાં પણ આપણે નાખી શકીએ છીએ એવુ પણ ઘણી બધી સુવિધા આવી ગઈ છે પરંતુ ઓનલાઈન પેમેન્ટ તો એ જ છે કે આપણા એટલે આપણી પાસે પણ હોવ જોઈએ સામેવાલી બીજા પક્ષકાર છે તેની પાસે હોવું ખૂબ જરૂરી છે તો જ આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકશું. અને બીજું તો એમ તો મોબાઈલ અહ સારી વસ્તુ છે પરંતુ તમે કીધું કે ઓનલાઈનનું પ્રટફોર્મે આપણે ઘણી બધી કરી શકીએ છીએ અને જે મોબાઈલ પર પણ આપણે ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ જાણે કે હવે યુટ્યુબ છે, ત્યાં ઉપર આપણે ઘણા બધા પૈસા કમાવાના જ છે, શું તમે યુટ્યુબ વિશે તમને અગળ કઈ જાણશે ઘણા બધા યુટ્યુબ પર મને એમ તો ઘણી બધી ખબર પડી છે, કે પર યુટ્યુબ દ્વારા આપણે ઘણા બધા પૈસા પણ કમાઈ શકીએ છીએ.
હા ભાઈ આ ટેકનોલોજી થી એ બધી વસ્તુ પણ સારી થઈ શકે. કે આપણે ઘરે બેસીને પણ પૈસા કમાઈ શકીએ. જેમ કે યુટ્યુબ તે માનવ છે કે એવો માધ્યમ છે કે તેમાં આપણે વિડીયોસ બનાવીને પૈસા કમાઈ શકીએ અને ઘરે બેસીને જ બધું કામ થઈ જતું હોય છે કારણ કે યુટ્યુબમાં શું હોય કે આપણનેમને એનામાં વ્યુઝ હિસાબે પૈસા મળતા હોય અને જો આપડ વિડીયો વાયરલ થાયને જો વ્યુઝ ગણા આવે તો આપણને તે હિસાબે પૈસા મળે છે તો જેથી કરીને ટેકનોલોજીમાં એ બધી વસ્તુ પણ સારી થાય કે આપ ઘરે બેસીને કેટલીક વસ્તુ ઓથી પૈસા કમાઈ શકી પેલાના જમાનામાં શું હતું કે એવું બધું કઈ ન હતું જો આપડે પરફેક્ટ કામ ન કરીશું અને જે ફિઝિકલ કામ હશે તો ફિઝિકલ કામથી જ આપણને પૈસા વધારે મળતા હતા પરંતુ આજના આધુનિક યુગમાં આપણે મતલબમાં ખાલી કોમ્પ્યુટરમાં બધું વસ્તુ કરીને યોગ્ય પૈસા કમાઈ શકીએ છેએ અને પહેલા મતલબમાં કેટલુંક બધું કામ કરવું પડતું હતું પરંતુ તે બધી વસ ટેકનોલોજી ના કારણે સારી થઈ છે પરંતુ ટેકનોલોજી ના કારણે એ બધી વસ્તુ પણ થઈ શકે જેમ કે બધા લોકો હમણાં હવે ફોનમાં જ લાગી રહેતા હોય અને એકબીજાની સાથે એટલા બધા મળતા નથી પહેલા લોકો કેટલા બધા લોકો કે મતલબ મામાની ઘરે દસ પંદર દિવસને એઉ રેવા જતા હતા પરંતુ હવે એટલા બધા રહેવા નથી જતા અને કેટલાક લોકો બધા ગમે ત્યાં ફરવા જતા અને ગમે ત્યાં રહી પણ પડતા હતા પરંતુ હવે કોઈને ત્યાં કોઈને રહેવાનું ગમતું પણ નથી અને એટલા બધા સંબંધ બધાની સાથે સારા નથી કારણ કે હવે બધા પોતપતાાનામાં જ વધારે રહે છે. પરંતુ પહેલા શું હતું કે એકબીજા સાથે સાથે હળી મળળીને રહેતા હતા અને યોગ્ય રીતના વાતચીત કરતા રહેતા હતા કારણ કે ત્યારે એટલું બધું ફોનમાંને એ બધું ટીવીમાંને એવું બધું ન હતું પરંતુ હવે ટેકનોલોજી ના કારણે એ બધું બદલાઈ ગયું છે, અને ટેકનોલોજીને કારણે એ વસ્તુ કેટલીક બધી વસ્તુ સારી પણ થઈ છે, જેમ કે હમણાં જો આપણે પહેલાના જે જેવું આપણે ખેતર ખેડતા જેમ કે હળથી જ ખેતર ખેડતે તો આપણને કેટલાક કલાકો લાગી શકે છે, પરંતુ હમણાં જો આપણે ટેક્ટર આવી ગયું છે, ટેકનોલોજીમાં તો તેના કારણે શું થયું કે મતલબમાં આપણે દસ મિનિટ ની અંદર ને એવુંજ ખેતર ખેડી શકીએ છીએ જે આપને એક કલાક લાગતો હોય તે આપણે દસ મિનિટમાં કરી શકીયે છે તો તેથી કરીને ખુબ જ એવું સારું પડ્યું છે આપણને કારણ કે એને એક દિવસ ને એવું નીકળી જ તો આખું ખેટર ખેડવામાં તો તે હવે આપણે ત્રણ ચાર કલાકની અંદર જ ટેક્ટર દ્વારા ખેડી શકીએ તો તે વસ્તુ આપણને ખુબ જ વધારે એવું સારું લાગે અને જો ખેતીમાં આપણે ટેકનોલોજી હજુ બધું વધારશું જેમ કે ખેતીમાં કેટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે જેમકે આપણે ડાંગર ની ખેતી કરી હોય તો ડાંગર કટ કટિંગ કરવાનું પણ મશીન આવી ગયું છે ડાંગરને આપણે જોડવાનું જોડીને પેલા તો ભાત અલગ કરતા હતા પરંતુ હવે તો ડાયરેક્ટ મતલબમાં એમ જ મશીન થી પણ અલગ કરી શકીએ છે તેને વાવલવા માટે આપણે પંખા આવી ગયા છેપહેલા તો પવન આવતો ત્યારે જ વાવલીને બધું કર્યા હતા તો કેટલીક વસ્તુ એવી આવી ગઈ છે, અને જેથી કરીને ખુબ વધારે એવું ખેતીમાં પણ સરળતા થાય છે. તો જેથી ખેતીમાં પણ વધારે સરળતા થાય અને બીજી બધી વુમાં પણ સરળતા તો થાય છે તો જેથી કરીને ટેકનોલોજીનો ઉપયોગ આપણે અમુક હદ સુધી જ કરવો અને વધારે પડતું ટેકનોલોજીનો ઉપયોગ પણ ના કરવો કારણ કે કેટલીક જોબ પણ છીનવાય છે ટેકનોલોજીના કારણે. કેમ કે કેટલીક બધી કંપનીઓમાં એઆઈ ની બધું આવા થી બધા સેલ્સ લોકોને બધાને કાઢી લખ્યા છે, અને તેના કારણે કેટલાક લોકો બેરોજગાર પણ થઈ ગયા છે, પરંતુ આપણે તેનાથી એક વસ્તુ શીખવું જોઈએ કે મતલબમાં આપડે તે એઆઈ ને એવી રીતના યુઝ કરવું જોઈએ કે મતલબ આપણે તેને એકદમ માસ્ટતર કરી લઈએ અને તેના યોગ્ય ઉપયોગ કરીને આપણે તેનાથી આપણે નોકરી પણ મેળવી શકીએ તો તે માટે આપણે થોડક યોગ્ય ભણવું જોઈએ અને યોગ્ય લાયકાત લેવી જોઈએ.
હા તમારી વાત એકદમ સાચી છે એટલે કે એઆઈ ના કારણે તમે જાણો છો કે ઘણા બધા જે વર્કર હતા તે હવે બધાને છૂટા કરવાવામાં માંડ્યા છે કેમ કે એઆઈ એટલું બધું આગળ વધી રહ્યું છે જેના કારણે વર્કરોની જગ્યા જ ન મળવાની જ નથી હું તો મે તો આગડ ભવિષ્યમાં તમે જાણો છો લેવા રોબોટ આવી જ જવાના છે એટલે કે રોબોટજ બધું આમશીનો પર કામ કરશે એવું પણ મને તો એવું લાગે જ છે કારણ કે એવું આવવાનું નક્કી જ છે કારણ કે તમે જાણો છો કે એટલે એટલા બધા જે હમણાં જે વર્કર હોય છે એટલું બધું કામ નથી કરી શકતા રોબોટ કરી શકે તેટલું એટલે રોબોટમાં એ લોકો એવી બધી અંડર એક્ટિવિટી રાખે છે, અને એટલી બધી ફીચર્સ રાખે છે, કેવી રીતે કામ કરે ને કેવી રીતે એ લોકોને સમજાવે છે, રોબોટને હવે તો મેં પણ આમ છે, ને બેરોજગાર જે એટલે કે દેશમાં પણ આવા જે દેશના જે સરકાર છે તે લોકો વિચારવું જોઈએ કે એટલું બધું એટલે બધું જ નથી રોબોટ રોબોટ દ્વારા કામ કરી શકે થોડા ઘણ વર્કરને પણ કામ કરવું જરૂરી છે, કારણ કે તમે જાણો છો કે મોસ્ટ ઓફ રોબોટ બધી જગ્યાએ કામ કરી લેશે તો પછી અમારા જે જે વર્કર્સ છે, બધા જે લાયકાતળ વ્યક્તિ હતા તે પછી તે ક્યાં જશે એમ એટલે કે એ લોકો મારે બેરોજગારી બની જ એમ એટલે કે એ વિચારવું જોઈએ કે હવે એમ તો રોબોટ્સ નવી નવી ટેકનોલોજી તો આવવાની છે જ અપણા દેશમાં પરંતુ હવે એ માટે આજે એક વિચારવું જોઈએ કે ઘણા ઘણા બધા આવા દેશના લોકો છે જે બધા બેરોજગાર બેસી રહ્યા છે એટલે એ લોકો માટે વિચારવું ખૂબ જરૂરી છે કારણ કે આ આપડા દેશના રાષ્ટ્રીય આવકમાં પણ ફેરફાર થવા માટે એટલે કે ફેરફાર થઈ જાય છે એટલે કે દેશની રાષ્ટ્રીય આવક વધે એ માટે પણ દેશ વિચારવું જોઈએ એટલે કે હવે ટેકનોલોજી જે તમે કીધું કે ઘણા બધા પ્રકારના ખેતીમાં પણ ઘણી બધી પ્રકારની ટેકનોલોજી કઈ ટ્રેક્ટરો કે પછી ઘણા બધા પ્ર મશીન પછી પંપ છાંટવાનું મશીન એવું પણ ઘણું બધું આવી ગયું છે, અને એટલે બધું ફેરફાર થવાનું જ છે, અને ટેકનોલોજી પણ ખુબ બધી આગળ વધી રહી છે એ વધવું તો ખુબ જરૂરી છે કારણ કે દેશના વિકાસ માટે આટલું તો કરવું જ જોઈએ પરંતુ હજી વિચારવો પણ જોઈએ દે હવે દેશના લોકો માટે. કારણ કે આમાં જે એટલે કે રોબર્ટ તો એમ તો સારી વસ્તુ કેવાય આવું બધું કામ કરી લે પરંતુ જીક દેશના લોકો માટે જે વિચારવું જોઈએ એ લોકોને પણ કામ આપવું ખુબ જરૂરી છે કારણ કે એ લોકો બેરોજગાર બેસી રહેશે તો નહી ચાલે એમ એટલે કે હજીક એ લોકોને રોજીરોટી માટે એ લોકો આવું કામ કરવા માટે જરીક પૂછ જોઈએ. તમારે શું કેવું છે આ માટે?
હા મારે પણ એજ કેવું છે, કે તમે જે કહે રહ્યા હશે એ વાત મારી એકદમ સાચી જ છે, અને આપણેે જો ટેકનોલોજી પ્રમાણે જો ના ચાલીશું તો આપડે બેરોજગાર થઈ જ જવાના છે, અને ટેકનોલોજી પ્રમાણે જ યોગ્ય રીતના ચાલવું જ જોઈએ કારણ કે ટેકનોલોજી કોઈના સારો રૂપ કોણ એનાથી મેં તમને ઉદાહરણ આપુ તો નોકિયા જેવી કેટલીક મોટી મોટી કંપનીઓ પણ તેના કારણે બંધ થઈ ગઈ છે, તો તે લોકો ટેકનોલોજી પ્રમાણે ન ચાલ્યા. તો જેથી કરીને આપણે ટેકનોલોજી મને ચાલુ જોઈએ તો આપણી નોકરી પણ ના ચી ના સા ના આપણી યોગ્ય રીતના કામ પણ કરી શકીશું
હા એ તો બધું છે, જ નવી નવી ટેકનોલોજી આવી જ જવાની છે, અનેને બધું નવું નવું આવવાનું છે, સારું મળે પાછા વરત નવીન ટેક ગમે તે આવશે અને એના વિશે પાછી આપણે આગળ જતા વાત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ.